શુ તમને શ તમને મારો અવાજ જાય છે?
હા આવે છે તમને મારો અવાજ આવે છે?
હા આવે છે કેમ છો બેન?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું તો આજે આપણે આ સમયને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આપણે વૃક્ષો આપણા માટે શા માટે જરૂરી છે અને આપણે શા માટે વૃક્ષ ક્ષો વાવવું જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા વિચારણા કરીશું તો તમે એ માટે તૈયાર છો?
હા ચોક્કસ તમે જે વિષય પસંદ કર્યો એ ખરેખર ખુબ જ સરસ સરસ વિષય પસંદ કર્યો. કારણ કે તમે હાલના સમય પ્રમાણે જોઈ જ રહ્યા છે કે મે મહિનો પૂરો થઈ ગયો અને જૂન મહિનો બેસી ગયો પરંતુ વરસાદ હજુ આવ્યું નથી એનું કારણ માત્ર અ ગ્લોબલ વોર્મિંગ નથી પરંતુ મારા ખ્યાલથી તો આ પણ છે કે જે આપણે વૃક્ષો કાપી નાખ્યા છે અને જેના કારણે. કારણ આપણને. ક્ષો વરસાદ લાવવાનું કામ. કરે છે તો મારા ખ્યાલ થી તો એ પણ છે કે એક કારણ હોય શકે તો તમે. ખુબ જ સરસ પસંદ વિષય પસંદ કર્યો તો શું તમે એના વિશે માહિતી આપી શકો છો મને.
હા તમે જે વાતો કીધી કે ગ્લોબલ વોર્મિંગ હાલ વધી રહ્યું છે તો આપણને એને અટકાવવા માટે એવું કરવું જોઈએ કે ઓઝોન સ્થર ન ગલે અને આપણને જે આપ. આપણા સુધી જે સૂર્યના ઝેરી વાયુ છે એ આપણા સુધી ન આવે તો એ શા માટે થતું છે તો હું તમને બતાવું કે એ શા માટે થતું છે આજે આપણે આપણા જ આજે આપ. અપણે આ. આખા જંગલોને કાપી રહ્યા છે વૃક્ષજાતને આપણે જળથી ખત્મ કરી રહ્યા છેએ તેની જગ્યાએ લોકો કારખાનાઓ મોટા મોટા બિલ્ડિંગો સ્થાપી રહ્યા છે અને વૃક્ષો તો વૃક્ષો તરફ. તો કોઈને ધ્યાન જ નથી અને તેઓ આ વૃક્ષોને જેટલું બને તેટલું કાપીને જંગલોને સાફ કરી રહ્યા છે તેના કારણે ઓઝોન સ્તર પર ખૂબ જ અસર પડી રહ્યું છે જ્યારે આપણા. વૃક્ષો હતા ત્યારે સૂર્યના કિરણો એ વૃક્ષો પોતાના સુધી આવવા ન દેતા અને એનું રક્ષણ કરતા પણ હવે એવું નથી થતું છે વૃક્ષો આપણે કાપી રહ્યા છે જેના દ્વા જેના કારણે. વરસાદ આવવામાં પણ કેટલોું બધું ટાઈમ લાગી રહ્યો છે અને પહેલાંના સમયમાં તો જૂન મહિનો આવતા જ. વરસાદ પડ. પડવા લાગતો હતો જય્યારે બીજા રાજ્ય. જે જોઈએ તો જ્યારે. મેના મહિના. માં ત્યાં વરસાદ થાય છે એ. એપ્રિલના મહિનામાં વરસાદ થાય છે તો આ. વૃક્ષોનેા કાપવાની પદ્ધતિના કારણે જ એવું થઈ રહ્યું છે વૃક્ષો આપણને જેટલું બને તેટલું વાવવું જોઈએ પણ હાલના માનવી તેને જેટલું બને તેટલું ઘટ. રહ છે જેટલું બને તેટલું તેઓ વૃક્ષોને કાપીને ત્યાં કારખાનાઓ અને બિલ્ડંગો ઉભી કરી રહ્યા છે જેના કારણે ખૂબ જ અ મુશ્કેલી આવી રહી છે જમીન જમીનનું ધોવાણ પણ અટકી રહ્યું છે. વૃક્ષો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે તેઓ આપણા પાસેથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને એચ ટુઓ આપે છે એચ ટુઓ એટલે કે ઓક્સિજન વૃક્ષો આપણા તરફથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. અને આપણા માટે જ. આપણા ભલાયના માટે જ આપણને તેઓ. અ એચ. ટુ આપી રહ્યા છે પણ માનવી એ વાતને નથી જાણી રહ્યો છે તેને તો બસ કારખાના અને બિલ્ડિંગો ઉઊભા કરવાનું છે તો એ ફક્ત. એના ઉપર જ ધ્યાન આપી રહ્યું છે જેનાથી ભવિષ્યમાં આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે વૃક્ષો એ માત્ર આપણા લોકો માટે નહીં પરંતુ પક્ષી પ્રાણીઓનું નિવાસ. સ્થાન વૃક્ષો જ છે. ખોરાક અને આદર પૂરો પાડે છે જો વૃક્ષ. ન રહે તો અનેક જીવજંતુઓ અને. પક્ષીઓ નું અસ્તિત્વ. આવી શકે છે વૃક્ષો આપણને. જાત જાતના ફળો પણ આપે છે તે આપણે ખાઈએ છીએ. કેરી જામફળ નારિયળ સફરજન જેવા સ્વાદિષ્ટ ફળો આપે છે ઉપરાંત અનેક ઔષધીય વૃક્ષો અને છોડમાંથી દવાઓ બનાવવામાં આવે છે તેથી વૃક્ષો એ માનવ આરોગ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આજના સમયમાં વૃક્ષોની કાપણી વધી રહી છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓ ઉઊભી કરી રહી છે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે. વધુ માં વધુ વૃ. વાવાની જરૂર છે દરેક વ્યક્તિએ. પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક. તો જરૂર વાવવું જોઈએ શાળાઓ કોલેજો સરકારી કચેરીઓમાં અને જાહેર સ્થળોમાં વૃક્ષારોપણના. કાર્યક્રમો યોજવવા જોઈએ વૃક્ષો વાવાથી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુરક્ષિત બને છે અંતમાં એ કહી શક. કાય છે. વૃક્ષો માત્ર એક સૂત્ર નથી પરંતુ માનવજતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો સંદેશ છે વૃક્ષો એ આપણા સાચા મિત્ર છે તેથી આપણે વૃક્ષોનું. રક્ષણ કરવું જોઈએ. અને વધ. વધ વૃક્ષો વાવીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ બનાવવું જોઈએ તો તમે વૃક્ષોની વાવણી અને તેને બચાવવા માટે શું કહો છો અને તમે શું જીવનમાં કોઈ એક પણ વૃક્ષ હમણાંધ. એક પણ છોડ આવ્યો છે કે જે આજે તમને કોઈ પણ રીતે ફાયદો આપી રહ્યો છે તો મને તમારાથી એના વિશે જાણવું છે.
હા ચોક્કસ તમે જે માહિતી આપી ખુબ જ સરસ માહિતી આપી કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પણ આપને ઓક્ વૃક્ષ આપણા કાર્બન ડાયોક્સાઇડ હવા લે છે અને ઓક્સિજન આપણને બહાર આપે છે પરંતુ માનવીએ કેવું. પોની જરૂરિયાત ક્યારેય સંતોષી શકતો નથી જેના કારણે કારખાનાઓ કરી રહ્યા છે એ ખુબ જ ખરાબ વાત કહી શકાય એના માટે જ તો અને તમે આગળ જણાવ્યું તે પ્રમાણે પહેલા તો મે મહિનો પૂરો થતો એટલે તો વરસાદ આવવાનું. પણ અત્યારે તો જૂન જૂન ચાલી રહ્યો છે પરંતુ વરસાદનું એક ટીપું પણ દેખાતું નથી એનું કારણ એજ છે કે ગ્લોબલ વોર્મિંગ કે આપણે ઋતુઓને અનિયમિત કરી દીધી છે પહેલાના સમયમાં કેવું હતું કે વરસાદ. સમયસર આવી જતો હતો પણ અત્યારનો સમય એવો જ છે કે આપડે શિયાળામાં પણ વરસાદ આવી જાય છે અને ઉનાળામાં પણ વરસાદ આવી જાય છે કેટલીક વાર તો શિયાળામાં ખુબ સોરી કેટલીક વાર ઉનાળામાં તો ખુબ જ ઠંડી લાગે છે એ બધાનું કારણ બસ એ જ છે કે ગ્લોબલ વોર્મિંગ આપડે વધારે. ક્ષો કાપી રહ્યા છે પરિણામે એવું થઈ રહ્યું છે અને સરકાર પણ એને ધ્યાનમાં રાખીને પાંચમી જૂન પાંચમી જૂને વિશ્વ પર વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ એનાથી. પણ સરકાર એટલું બધું કઈ કરી શકી નથી કારણ કે લોકો પોતાના મન ફાવે એ રીતે જ બધા કરતા હોય છે એના કારણે આપણને ઘણા બધા નુકસાનો થતા હોય છે આ વસ્તુ સરકારે ધ્યાન આપવું જોઈએ એક એક દિવસ બનાવી દેવાથી. કશું નથી થતું પરંતુ તેની સાથે કેટલાક વૃક્ષોનું પણ રોપણ કરવું છે અને તમે જે એ પ્રમાણે કહ્યું એ પ્રમાણે મેં જયારે પંદરમી ઓગસ્ટ ના દિવસે અમારી શાળામાંથી મને એક વૃક્ષ આપ્યું હતું અને તેનું મેં છવ્વીસમી ઓગસ્ટ એ. પંદરમી ઓગસ્ટ આપ્યું હતું તો હું મેં છવ્વીસમી ઓગસ્ટ ર તેનું રોપણ કરેલું હતું અને આજે પણ મને યાદ છે એ એ વૃક્ષ એટલું સરસ હતું ને થઈ ગયું.